હાલો
હા
બોલો શું કરો?
કઈ નઈ આ મસ્ત ઠંડક વાતાવરણમાં અનુભવ કરું બાર બેસીને
અચ્છા એવું છે કઈ નહી હું પણ બેઠો છું વરસાદ દમણા નથી ત્યાં
નથી પણ વરસાદ આવી ગયો એટલે ઠંડક થઈ ગઈ
હા વરસાદથી થોડી ઠંડક તો થઈ છે
પણ વરસાદ વચ્ચે ત્રણ દિવસ ખુબ આવ્યો પછી હવે આવે બંધ થાય આવે બંધ થાય થયા કર્તો છે
હા એવુંજ છે ત્રણ દિવસ જે વરસાદ આવ્યો અનેક શહેરોમાં પાણી ભરાયો હતો એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી
મને લાગ્યું કે અ વચ્ચે એવું વાત જાણવા મળેલી કે
હમ
સાદ આવક આ વર્ષે ઓછો આવાનો છે પણ ત્રણ દિવસ વરસાદ આવ્યો ત્યારે લાગ્યું કે આ વાત ખોટી છે અને વરસાદ ખુબ આવાનો છે પરંતુ હવે લાગે છે કે વરસાદ સાચે જ ઓછો આવાનો છે કારણ કે વરસાદ ત્રણ દિવસ આવીને પછી આવતો જ નથી ને હવે આવે છે પણ આવે બંધ આવે બંધ થતું છે
અચ્છા એવું છે પણ પેલા જે અગ થતી હતી એ પ્રમાણે લાગ્યું કે આગાહીઓ બધી ખોટી છે પરંતુ હાલમાં એવું દેખાઈ રહ્યું છે કે દુષ્કાળની સંભાવના કદાચ છે પણ એટલી બધી પણ નથી એટલે કે થોડો ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વરસાદ ઓછો. તોમાં શું મનતાવીય છે.
અ તમારો અવાજ નથી આવતો અત્યારે આવતો છે કટ થઈ ગયો અવાજ કપાય છે.
અચ્છા એવું છે હું એમ કઉું છું કે.
હમ
આ વર્ષે ગયા વર્ષની સમ સરખામણીમાં વરસાદ ઓછો પડે છે એવું લાગે છે.
હા એ તો છે કારણ કે આપણે અ પ્રદુષણ પણ ઘણું વધ્યું છે એટલે એ સંભાવના તો છે કે વરસાદ ઓછો આવશે આ વર્ષે
હા અ વૃક્ષો પણ કપાઈ રહ્યા છે એના કારણે પણ એ પર્યાવરણ ને પણ નુકસાન જઈ રહ્યું છે.
હા હમણાં તો ઘણા બુક્સો કપાયા અને પાછું. જેટલા વૃક્ષો કપાયા તેની સામે તેટલા વૃક્ષો રોપાયા નથી.
એટલે તે ઘણું નુકસાન છે.
હમ જંગલોનું પ્રમાણ પણ થોડું ઓછું ઘટતું જાય છે. એના કારણે. વરસાદ ખુબ ઓછો આવે છે ને પૃથ્વીનું તાપમાન વધવા માંડય્યું છે.
હા. એટલે જ તો ગરમી આ વ આ વર્ષે ઘણી પડી. કે આપણેે ઘરની બહાર પણ ના નીકળી શકીએ.
સાઆ સાચી વાત છે. પિસ્તાલીસ ડિગ્રી પણ ઘણી જગ્યાએ રહ્યું છે તાપમાન. આપડા રાજ્યમાં જ
હા. અને હમણાં પણ વરસાદ બંધ થયો પછી. આ બે ત્રણ દિવસ ઘણી ગરમી રહી. અને હવે વરસાદ આવ્યો એટલે થોડી ઠંડક તો થઈ. પરંતુ લાગતું નથી કે ઘણો વરસાદ આવશે.
હા વરસાદ આવે પછી ઠંડક થઈ. દર વર્ષે ઠંડક થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે એવું ના થયું.
હા એજ તો.
અને ગરમી સતત વરસાદ આવે છતાં પણ ગરમી થોડી રહે છે.
હા આ. લાગતું પણ નથી કે વરસાદ આવે એમ.
હા આજે થોડો આવયો હતો એજ. થોડા દિવસ તો વરસાદ પણ ન હતો.
ત્યારે તો ઉનાળો હોય એવું લાગતું હતું.
હા બે ત્રણ દિવસ આગાઉ તો. ફરીથી ઉનાળો શરૂ થઈ ગયો હોય એવું લાગતું હતું મને.
હવે. નુકસાનમાં તો ખેડૂતોને વધારે નુકસાન જશે કદાચ જો વરસાદ બરાબર ના પડે તો.
હા ખેડૂતોને. ખાસ કરીને જે ચોખા નું વાવેતર કરે છે. ભાત અને એ લોકોને નુકસાન જઈ શકે.
નુકસાનમાં. જેવો ચોમાસોના ચોમાસામાં જ ભાત કરે ડાંગર એટલે કે તો તેમને વધારે નુકસાન કારણ કે વરસાદ બરાબર ના આવે તો પાક ના થાય.
ડાંગર ને વર પૂરતા વરસાદની જરૂર હોય છે એટલા માટે. નુકસાન તો થાય પછી જ ગાયો. જેવા પ્રાણીઓ માટે પણ ઘાસચારાની જરૂર હોય ત્યારે પણ તેના માટે. લીલું ઘાસ જો જોઈએ તો આ વરસાદ ની જરૂર પડે
હા, એજ હવેના આ વર્ષે, માપસર વર્ષે. તો સારું નહી તો, પછી નુકસાનમાં જ ખેડૂત તો જશે.
વધુ પડતો વરસાદ પણ હાનિકારક છે અને ઓછો વરસાદ પણ હાનિકારક છે નુકસાન દાય જાય છે ખેડૂતોને.
હા વચ્ચમાં ઘણો વરસાદ આવ્યો ત્રણ દિવસ ત્યારે. લાગ્યું કે નુકસાન જશે. પણ હવે પાછો બંધ થયો એટલે પાછું એવું લાગે છે કે નુકસાન તો જશે કારણ કે વરસાદ જ નથી તો પછી. પાક કઈ રીતે થશે?
હમ્મ, સાચી વાત છે, અતિ વૃ વૃષ્ટિ પણ નુકસાન કરે જ છે અને જયારે વરસાદ ઓછો પડે ત્યારે અનાવૃષ્ટિ થાય છે. એના કારણે પણ આ ખેડૂતોને નુક નુકસાન જાય છે. એટલે દર વર્ષે માફકસરનો વરસાદ પડે તો વધુ સારું રે.
હા એજ તો પણ હવે પાછું તમે કેમ તેઓ ઝાડ કપાયા વૃક્ષ પછી જંગલો તો અત્યારે ઘણા કપાયા એટલે પછી હવે આ તો થ આપણેે જ કરીએ, એટલે આપણેે જ નુકસાન તો ભોગવવા જ પડશે, કારણ કે ઝાડ કાપવા વાળા પણ માણસ જ છે.
સાચી વાત છે, પર્યાવરણ નું આપડે જતન કરવું જોઈએ. વૃક્ષોને કાપતા. ઓછા કાપવા જોઈએ, તેમજ પર્યાવરણને બચાવવા માટે જે અમુક આ મિલો છે, એ બધાના ધુમાડા થી પણ પર્યાવરણ ને નુકસાન થાય છે.
હા, એ પણ હવે જો નુકસાન થાય છે, પણ તેની સામે આપણે તેટલું રક્ષણ માટે કામ પન કરવું જોઈએ તેટલું કાર્ય
સાચી વાત છે. આ પાણીને પણ ઘણી વાર આ કારખાનાઓમાંથી જે ગંદુંનું પાણી છોડવામાં આવે છે ઈ બધું જો નદીમાં કે એમાં છોડવામાં આવે તો તળાવમાં તો પણ પાણીને નુક અહ દૂષિત થાય છે.
હા. હવે તો પણ હા. પ્રદુષણ ના કારણે કે પછી કારણ તો નથી ખબર પણ અહ આપણને એક જ દિવસમાં ત્રણેય ઋતુનો અનુભવ પણ થઈ શકે. થાય છે એમ.
હા. એ તો છે. ઘણી વાર શિયાળામાં વરસાદ પણ પડે છે. પછી ગરમી પણ નો અનુભવ પણ થાય છે હવે શિયાળામાં ઠંડક ઓ ઓછી અને ગરમી વધારે લાગે છે. ને વરસાદ પણ ઘણી વાર તો આવી જાય છે.
એટલે હવે આપડે જે ઋતુઓ ચાલતી હતી, શિયાળો, ઉનાળો, ચોમાસું તે રહ્યું જ નથી, કારણ કે ગમે ત્યારે વરસાદ
ગમે ત્યારે વરસાદ પડે ગમે ત્યારે આ શરદી આપણને ઠંડક નો અનુભવ થાય, ગમે ત્યારે ગરમીનો અનુભવ થાય.
સાચી વાત છે. જેના કારણે આપડે પર્યાવરણને જાળવણી કરવી જોઈએ.
હા. અને આ વૃક્ષો કપાએ તો પશુઓ પેલો પશુઓ પક્ષીઓનું ઘણું નુકસાન થયું કારણ કે જે પક્ષીઓ છે ઝાડ પર માળો બનાવે. તેમનું ઘર તૂટી ગયું પછી અ જે મ પશુ હોય એટલે કે જંગલી પ્રાણીઓ હોય તેઓ જે વનસ્પતિ ખાતા હોય તે પણ કપાઈ ગયા.
હા. વૃક્ષો કપાય છે તો પક્ષીઓ માટે અહ પક્ષીઓ તો વૃક્ષો પર જ પોતાનું રહેઠાણ એટલે કે માળો બનાવે છે. જેના માટે વૃક્ષ કપાઈ તો પશુ પક અહ પક્ષીઓને પણ નુકસાન જાય તેવો કઈ જગ્યાએ પોતાનું રહેેઠાણ બનાવી શકે.
હા, હા. તે જ તો. અને હવે પક્ષીઓની સંખ્યા પણ ઘટતી જાય છે.
હા ઘણા પક્ષીઓ એવા છે જે લુપ્ત થઈ રહ્યા છે.
હવે આપણે જ કંઈ કરવું પડે પણ બધાં જાગ્રત થાય અને તો સંભવ છે. કારણ કે આપણે વાત કરીએ અને કા કાર્ય કરીએ ભલે પણ બધા જો જાગ્રૃત બનીને કામ કરે અને ઝાડ રોપે તો પછી વૃક્ષ રોપે તો જ કાઈ થાય.
સાચી વાત છે. તેથી આપણે પર્યાવરણનું જતન પણ કરવું જોઈએ અને દરેક વ્યક્તિને આ માટે જાગૃત કરવા જોઈએ.
હા. ખાસ તો આપણે બાળકોને શાળામાં જયારે આપણે અ શિક્ષણકાર્ય કરાવીએ ત્યારે એમને ખાસ તો સમજાવવું જોઈએ કે વૃક્ષો કેટલું મહ કેટલા મહત્વના છે આપણા માટે.
હા બાળકો સમજે તો તેઓ બીજા અન્યને પણ સમજાવી શકે.
હા. કારણ કે બાળક પણ ભવિષ્ય છે આપણું. હમ
બાળકો જ દેશનું ભવિષ્ય છેને.
એટલે મારે પણ ભણવામાં અ સ્વધ્યાય કાવ્ય આવ્યું. ત્યારે એમને પ્રશ્ન પૂછેલો મેં પણ કે ચોમાસું ચાલે અત્યારે કઈ ઋતુ ચાલે? તો ચોમાસું કીધું. પણ જયારે ત્યારે વરસાદ ના આવતો હતો એમ. બે ત્રણ દિવસથી એટલે પછી મેં જ પ્રશ્ન પૂછ્યો કે આ તો ચોમાસું હોય તો વરસાદ આવવા જોઈએ, વરસાદ તો આવતો નથી એમ. અને તે કાવ્યમાં
હું પણ એક પાઠ ભણાવતો હતો ત્યારે